કઈ રીતે આ હમણાં જમીન ઉયઠી તમે?
હા હું પણ હમણાં જરાકવારમાં પછી જમા આટી જલ્દી નઈ.
અચ્છા હા હું છે જક જલ્દી જ જમી લઉ ને એટલે.
હા હા મે શું કેવુ. આપડ અ જારે નાના હતા ત્યારે કેટલા એમ સારા હતા અને એવું લાગે આપણા અ તે એકદમ સારો દિવસ હતો.
હા એ જ એ તો તમે સાચું કયુ જે નાનપણના દિવસ હતા ને તે એકદમ ગોલ્ડન અ દિવસ તો કેહેવાય ને એ ટાઈપ ના હતા સોનેરી દિવસો હતા એ તો આપણા માટે.
હા એજ આપડે એજ તો જયારે આપણે નાના હતા કોઈ વાતની કઈ ચિંતા જ નહી કઈ એકદમ કઈ તકલીફ જ ન હતી બધું જ બરાબર હતું આપને નાના નાના વસ્તુમાં ખુશ થઈ જતા એટલે જરાક કપડામાં બી ખુશ થઈ જતા એક રૂપિયામાં ખુશ થઈ જત હમણાં હજાર રૂપિયા પણ કોઈ આપી દે તો અમ આપડે ખુશ ના થઈએ.
એ વાતો તો તમારી એકદમ બરોબર છે, હું પણ એવી જ હતી નાની હતી તો આમ નાની નાની વર્ષ વસ્તુમાં છે ને ખુશ થઈ જતી પણ હવે મોટી થઈ ને એટલે મને એમ દસ રૂપ જારે મળતા ત્યારે મને એવું લાગતું કે જેમ કે મને દસ હજાર મળ્યા છે પણ આજ ટાઈમ પર તો હજાર બી હજાર રૂપિયા પણ એમ દસ રૂપિયા જેવા લાગ ક્યા. એટલે આપડે લાલચ વધારે. ધી કેલી છે, તો નાના હતા ત્યારે સુ લાલચ પણ નહી હતી અને કઈ વસ્તુને એમ ખબર બી નહી અને હવે તો એમ લાલ ચી જેવા થઈ ગયેલા છે.
હા એજ. અને હમ આપડા જયારે નાના હતા ત્યારે એમ કપડા એ બધામાં આપણે કેટલા એમ કપડા પહેરવામાં પણ એમ કઈ પણ નખરાની જે આપણને મળતા તે પહેરી લેતા બીજાને જોઈને કઈક એવું નહી કે બીજાને જોઈ લીધું કે એના પાસે આવા કપડાં છે, તો આપણને આપણે એવું જોઈએ બીજાના પાસે એવા ચપ્પલ છે તો આપણે ભી જોઈએ ના આપણે જેમ હતા તેમ બહાર જતા રહેતા તૈયાર પણ નહી થતા એમ જ આપણે કોઈ ફરક જ ના પડતું કે આપણે કેવા દેખાતા છે કેવા આપણે લાગતા છે એમ જ બસ નીકળી પડ તબાર ફરવા
હા એ નહી એ તો વાતને એકદમ જ બરોબર છે ને આજના ટાઈમ પર આપણે એમ વિચારી કે નઈ આ કપડાં પહેરશો તો લોકો શું કેશે કઈ કોઈ કેહેશે તો નહી મને કઈ ક્યાં કેવા કપડાં પહેર્યા કેવી દેખાતી છે હવે બહ વિચારે આપણે બહાનું કે કોઈ મને શું કેશે શું નહી કેશે એમ બધા ન બહજ એટલે બહુજ વિચારી એમાં આપણે આપણી ખુશી ને એમ મારી નાખી ને એ ટાઈપ ન કરીએ
હા એજ કે આપણે એમ જોઈએ કે આપણે એમ જોઈએ કે જેમ બીજા લોકો છે તેમ આપડે કેમ નથી બીજા પાસે જે વસ્તુ છે તે આપણા પાસે કેમ નથી પછી હમણાં તો એમ જરાક પણ આપડા વાળ ખરાબ થઈ જાય તો આપડે રડીને આવ જઈએ યાર આજો તમે કેટલી ખરાબ દેખાતી તે નાન્યતા ત્યારે તો એવું કઈ જ ન હતું કે આપણે ખરાબ દેખાતા પણ એવું કે ખરાબ દેખવાનું હું હોય આપડણે તો જેવા છે તેવા જ છે ત્યારે તો એવું પણ નહી કે સારા દેખાવાનું કઈ હતું. કપડા સારા પહેરે તો કોઈ હોય એમમાં જ આપણે સારા એમના આપણે આપણે સારી લાઈફ જીતા સારા જીવનો જીતા હતા એ દિવસે
એ હા એ તો તમે એકદમ બરોબર ધુ હું પણ જ્યાં નાની હતીન ત્યારે એક વાર છે ને એમ જે ટ્યુશન જતી ને કેટલા અઅ આઠ નવ એમ એ બધા સ્ટેન્ડર્ડમાં આપી તો એમાં છે ને પેલું અ બે ચોટલા બાંધીને ટ્યુશન જતી. અને કપડામાં પણ એમ ઘરમાં રેગ્યુલર વેર કરીને એ ટાઈપ ના કપડાઓ પહેરીને હું ટુશન જયા કરતી નજીક પણ ની હતું ટુશન જક દૂર હ તો પણ મેં એવા કપડામાં એમ જયા કર મને કઈ ફરક નહી પડતો પણ આજના ટાઈમમાં તો જક નજીક બી જવાનું હોય તો પણ વિચારું કે આ કપડામાં જઈશ શકુ કે નહી. કોલેજ સુધી પણ હું તો એમ ને નોર્મલ વેર કબ કરું એવા કપડામાં નહી જાવ અને આજના જય ટ્યુશન જાઓ ત્યારે પણ હું તો નોર્મલ કપડામાં નહી જીન્સ ટી શર્ટ કોઈ વાળ સરખી રીતે કરીને પ્રોપર રીતે એમ વેર કરીને જાવ.
હા એજ પેલા હું પણ જ્યારે પણમ હું તો શું થતી શાળા જતી શાળાથી આવતી મોડું પણ ન ધોતી કપડા બદલતી એવી કોઈ બી કપડાં પહેરી દેવું નહી કે આના સાથે આ મેચ થશે એના સાથે આ મેચ થશે ના હું કઈ પણ પહેરીને અ ડાયરેક્ટ ટ્યુશન જતી રેતી. પછી ત્યાં ભણ તે પછી ઘરે આવીને જમી લેત એમ દેખાવામાં ક અ કેવી લાગો છો કેવી નથી લાગતી એ બધામાં ફરક જ ન પડતો પણ હમણાં તો એવું કે આપણે બીજાને જોઈને આપણામાં જે છે તે પણ આપણે ખોઈ મૂકીએ છીએ આપણે એવું કરીએ કે બીજા નો દેખાવો જ બરાબર છે આપણેે તો સારા દેખાય છીએ તે માટે તો કેટલા લોકો તો પોતાની જાન પણ લઈ લે છે આવા ડિપ્રેશ આવા ચિંતા તાણાવમાં જઈને.
એ તો તમારી વાત એકદમ જ બરોબર છે કેટલાક લોકો તો કેટલા ડિપ્રેશનમાં આવી જાય. કે ટ્રોમા એ લોગને થઈ જાય હા એ તણાવમાં આવી જાય કે અમે આવા કેમ દેખાયે જા લોકો કેટલા શ અ એમ સુંદર દેખાતા છ અમે
છતા તમે કેમ ને સુંદર દી હા એજ તો તમને ખબર હા. હા તમને ખબર આપ પરથી જેક છે ને એક વાર્તા છે એમ કહેવાય છે કે એક વાર્તા છે જેનાથી આપને એ શીખ મળે છે. તેમ એમાં એવુ હતું કે એક કુંભાર હતો તેના પાસે બે માટલા હતા.
હા.
તો તે બે માટલામાં એક માટલું સારું હતું અને એક માટલું જરાક ખરાબ તૂટેલું હતું તો જે સારું માટલું હતું તે તૂટેલા માટલા ને કે કે તું તો કેટલું નબળું છે તારામાંથી તો પાણી વહી રહ્યું છે તું તો કેટલું નબળો છે એવું તે એને બહુ એમ મજાક કરતો તેનો માટલૂ તો એક દિવસે શું થયું કે કુંભાર હતો ને જે હા તે કુંભાર જે હતો ને તે એમ કેહેતો કે જે ખરાબ માટલું તેને કુંભારે તેની તારીફ કરીને કહ્યું કે હું એ તારામાં છે ને ફૂલોના બીજો વાવ્યા હતા તેનાથી તારા લીધે રસ્તાનો નજારો કેટલો ખૂબ કેટલા સુંદર થય. કે દ્રશ્ય કેટલું સુંદર દેખાય છે તારા લીધે તો તેનાથી આપને એ ખબર તેનાથી આપને એ શીખ મળે છે કે આપણે જયારે આપણા બધા દરેક માણસોમાં કોઈ ના કોઈ તો ખાસ બાબત હોય ને હોય જ છે તો ક્યારે પણ કોઈ બીજાને જોઈને આપણામાં કોઈ ખામી કાઢી લે તે બરાબર નથી કારણ કે ભગવાને બધાને જ કોઈના કોઈ ખાસ વસ્તુઓ આપ્યું જ છે
હા ને એ તો તમે એકદમ સ અ સાચી વાત કીધી મને પણ આ સ્ટોરીથી એમ શીખવા તો મળ્યું જ કે તમે જેવા છો તેવા જ તમારા માટે સુંદર છો બીજાના માટે તમે કેમ પોતાની જાતને એમ ખરાબ ગણો.
હા. તે જ કે આપણે જેવા છે તેવા સુંદર ને જો એવું લાગે આપણે કપડામાં તો આપણે જેવા છેવા પણ આપણે સ્ટાઇલ જરા કેમ આધુનિક જમાનાને લઈ લઈએ વાળ સારા કરી લઈએ પછી આપડે પછી જેવા હોય તેવા લોકો તો કલરોમાં પણ ભેદભાવ કરે છે કે હું કાડો છો હું ગોરો છું એમને તેમ તો એ લોકોનેમ તણાવમાં જતા રય કેયાર હું તો કાડી છું આજકાલના લોકો મજાક પણ ઉડાવે છે ને તે માટે લોકોને પણ મજાક ના ઉડાવવું જોઈએ કારણ કે તે વ્યક્તિ ક્યારે ઉપર આવી જાય તેનામાં શું ખાસિયત છે તેમને ના ખબર હોય અને તેમના લીધે કોઈ વ્યક્તિ પોતાની જાન લઈ લે તે પણ કેટલું કેટલી ખરાબ બાબત છે આદત છે એ લોકોની.
હા નહી એ તો તમે સાચું કીધું અને એ લોકો બસ રંગ ઉપર જ નહી એ લોકો છે ને તો આ તો જાડું થઈ આ તો જાડી થઈ જે છે તો પતલી થઈ એ છે એના ઉપર પણ બો કેય છે જેમ કે છેને હું જયારે બો પતલી હતી ને ત્યારે મને બધા કેતા કેટલી પતલી છે કઈ ખાયા કર જયારે મેં ખાવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને બધા કે કેટલી જાડી થઈ ગયેલી છે જરાક પતલી થા એમ એ લોકો કો ને એમ જરાક કોઈ કોઈ વાર કેય તો મને એમ કોઈ ફરક નહી પડે પણ અંદર થી કોઈક વાર એમ ફરક પડે ક્યાર ની કેવો કોઈક વાર તો ટોપિક ને મેં ઈગ્નોર કરું પછી કોઈ કે ને કે તને ખોટું લાગતું હોય તો કહી દે જે મેં વિચારું મને ખોટું લાગતું છે તો પણ થોડી કહી શકુ હવે કોઈને સામે વાળા વ્યક્તિને પણ ખોટું લાગશે એટલે પછી હું વિચાર છોડો કેવા દો એ ચ્યુલીમાં હું છું જાડી એટલે બધા મને કેતા છે એના પછી એમ મે જવા દેવુ કે રેવા દો રેવા દો પણ અંદર થી મને પણ કોઈક વાર એમ ખોટું બો લાગી આવે મે ટ્રાય ટ્રાય પણ કરું કે વે પેલું જે મારું વજન છે એ ઘટાડો ઘટાડો પણ કોઈક વાર ની ઘટે એ તો પછી એમ જવા દેવ પણ મને પણ ખોટું લાગે.
હા એજ પણ હવે શું બીજા લોકોની આદત ના બદલે તો આપણે પોતે જ એ લોકોની બતો એ લોકોની જે વાતો હોય છે તેને નજર અંદાજ કરી દેવું તેને નારાજ નજર અંદાજ કરી દેવું જોઈએ.
હા નહી એજ મેં પણ હવે હંમેશા એજ કરુ કેમ કે હવે એ લોકો કહેવાના તો છે જ અને હું છું તો પછી મેં એક ટાઈમ માટે અવોઈડ કરુ પછી
નજર અંદાજ કરી દેવા જોઈએ તમને.
હા એજ હું નજર અંદાજ કરી મુકા.
હા એ જ કારણ કે લોકો પોતાની વાત પોતાના એ લોકો જે લોકો સારા છે ને તેઓમાં કઈ તે લોકોને કોઈ ફરક ના પડે કે બીજા લોકોને છેીડા આપણે મજાક કરીએ મસ્તી કે તે લોકો પર શું આ તે લોકોના આત્મ જે તે લોકોનો જે આત્મવિશ્વાસ છે. કેવી રીતે ઘટી જાય છે પણ એ લોકોને પોતાની મજાક મસ્તી અડધા લોકો મજાક માં પણ સાચું કહી દેતા હોય છે કે તું કેવી સારી નથી દેખાતી એવું તે બધા બો ઘણા લોકો આવી રીતે વિચિત્ર એકદમ અજીબ જ હોય છે.
હા એ તો તમે બરોબર કીધો.
હા એજ. તેથી જ આપણેે બીજા લોકોની વાતને ધ્યાને ના રાખીને આપણેે કેવા છે આપણામાં શું ખાસિયત છે તે વાત પર વધારે ધ્યાન રાખવાનું જયારે પણ આપણે કશે ફરવા જઈએ તો બીજા લોકોને જોઈને ન કરતા પેલું જે આપણે જ્યાં ફરવા ગયા છે ત્યાં દ્રશ્ય કેવા છે તે વિશે આપણે વિચારવું જોઈએ તે વિશ આપણે જોવું જોઈએ.
હા નહી તું તમ મે એકદમ બરોબર કીધું ને મે પણ એ જ હવે હું કોઈ નો નહી સાંભળા હું જેવી છું હું મને ગમું છું ને એટલે બસ એ છે બસ એટલું જ છે મને મેં જાડી પણ તો જાડી મને મે ગમું જાડી અને તો મને નથી કંઇ ફરક ની પડવા જો બીજા ન જોને કે ઓ આ લોકો મને ઓખે હવે મેં બધાની વાતને નજર અંદાજ જ કરા.
હા અને તમે કોઈ બીજું અને તમને કોઈ બીજું એમ છે કે તમે પતલા થયો તમને જયારે પતલું થવું છે ત્યારે તમે થાવો પણ બીજાની વાતને લઈને તમે પતલા થશો ખાવાનું ઓછું કરી દશો તે તમારા શરીરને હાનિકારક છે તે તમને ફાવશે પણ ને એવું બધું તો તમે ખાવો પણ એમ તમને જેવું ખાવો એવું નહી પણ જરાક આપડે પ્રોટીન વાળું ખાવાનું બધું ખાવ પણ બધું થોડું થોડું લઈ ને ખાવ પછી તમે. તો તમે પતલા પણ થઈ જશો. પણ બીજાના કહેવા પર થવાનું નથી તમને તમને લાગે કે તમે પતલા થવાના છો તમે થવાનું જોઈએ તો તમે થાવ પણ બીજાને કહેવા પણ નથી થતો.
હા એતો છે જ. હું બીજાના કેવા પર કોઈ દિવસ થતી પણ નથી ટ્રાય કરું બીજાના કેવા થી થાવ પણ મારાથી ની થાય હું ખાવાનું જ ઓછું નહી કરી શકું. મેં એમ ખાવાનું જોય ને તો મે પાગલ જેવી થઇ જાઉં બો બધું ખાવા લાગુ.
હા તમે કોશિશ કરજો કે તમે આ લોકોને નજર અંદાર જ કરો ચાલો હું તમને પછી ફોન કરા હા ને બાય.
હા હા સારું બાય.